લો, હા, બોલો શું કરો છો?
બસ, એકદમ મજામાં. તમે કો શું કરો છો?
બસ, આ રહી બહુ દિવસે વાત કરી, કેમ શું કરતા બારતા કઈક શું?
હા, હું ફરવા ગઈતી, હું મનાલી.
ઓહો! એવું ક્યારે?
હું જોવોને કાલે જ આવી પછી આજે મેં કીધું લાવો બહુ દિવસ છે તમા જો વાત નથી કરી, એટલે કોલ કર્યો તમને.
અહ, હો, હો, હો, સરસ સરસ, કોણ કોણ ગયાતા.
હું તો જો ને અમે આખી અમારી ફેમિલી ગઈતી હોવ છે, અમારા મમ્મી પપ્પા બહેન પછી મારા કાકા કાકી એમના છોકરાને અમે બધા ગયા હતા બધા તોડા મારીયા ખી ફુલ ફેમિલી
શમગ હતા
અમે તો પ્લેનમાં ગયા તા અમે બુક કરતી પેલી ફ્લાઈટ અને એમાં પછી ગયા ત
હમ હ કેવી રઈટ ટ્ર્રીપ
બહ જ મસ્ત પૂછશો જ નહી એટલી મજા આવી ને પહેલી વાર બરફ જોયો તો ત્યાં એટલું મગજ આમ ફ્રેશ થઈ ગયું તે ના પૂછશો તમારો અવાજ નથી આવી રહ્યો મને હલો. તમારો અવાજ નથી આવી રહ્યો.
એક મિનિટ આાલુ રાખજોને. ત્રણ મિનિટ હો.
હા હવે આવે છે બોલો બોલો. હા બોલો હવે આયો બોલો.
હમ હમ બોલો હું બી એવું જ કહ છું કે મને પહાડો ને એ બધી જગ્યાઓ જવાનું બહુ ગમે એમ નેચર વાળી જગ્યા હોય ને એ બધું હોય ને તો મને એવું ગમે.
હા એજને કે ત્યાં દમ શાંતિ હોય ને પ છી એટલી બધી મજા આવી ગઈ ને અમે જોઓ ને કેટલા દિવસની અમારી એક અઠવાડિયાની ટ્રીપ હતી અમે અ સવારે કઈક અહીથી નીકળ્યા તા અમદાવાદ એરપોર્ટ થી પછી અમે પહોંચી ગયા તા પછી અમે અ હોટલ બુક કરેલી જ હતી બધું પહેલેથી અમે કરી દીધેલું પછી અમે ત્યાં રહ્યા પછી ત્યાં બધું ફરવા ગયા અને એટલું બધું આમ અઠવાડિયું એન્જોય કર્યું છે કે ના પૂછશો પછી અમે શું કર્યું હતું કે અ પહાડો વાળી પેલી મેગી નહી આવતી મતલબ બહુ રીલ્સમાં વાયરલ છે.
સું શું.
પહાડોમાં મેગી ખાવાનું વાયરલ નથી રીલ્સમાં તો અમે મેગી લઈ ગયા હતા ત્યાં તો બહુ જ મોંઘી હતી એક ડીસના દોઢસો બસો રૂપિયા જે મેગી આપણે અહિયા વીસ રૂપિયામાં મળે. પછી અમે ત્યાં લઈ ગયેલા પછી આમ અ નદી કિનારે બેસીને અમે બનાવી તી અને ખાદીતી એટલી મજા આવી ગઈ તી ને બહુ જ મજા આવી ગઈ તી.
બહુ ઝરણા મતલબ આમ પહાડો બરફ આ બધી કુદરતી વસ્તુ મતલબ દ્રશ્ય વાળી વસ્તુઓ બહુ ગમે હો ત્યાં અને આમ કઈક અલગ જ હોય ને જેમ કે આપણે અહીયાં રેતા હોઈએ જેમ કે આપણે ગુજરાતમાં પણ ત્યાં મતલબ આખરે ત્યાંનું નેચર જ કંઈક સંસ્કૃતિ અને તેનું કલ્ચર જ કંઈક અલગ પડી જાય આમ એ લોકોના રીતિ રિવાજો એ લોકોની ભાષા એ લોકોનો ખોરાક એ બધો અલગ જ પડી
બિલકુલ એ લોકો નુ આખું કલ્ચ જ આપડા ગુજરાત કરતા અલગ હોય છે અને ત્યાંનું બધું આખું ખાવાથી માંડીને કલ્ચર છે બધું જ પહેરવેશ છે બધું જ અલગ પડી જાય.
હમ ત્યાંના લોકો તો ઠંડી સહન કરી શકે ને આપણા જેવા તો. કરી જ ના શકે કેટલા ઠંડી હતી ત્યાં.
બહુ જ હતી અમે તો અહીંયાથી બધા ગરમ કપડાં પણ લઈ ગયા હતા કારણ કે આપણાથી તો સહન થાય નહીં. અને ત્યાંના લોકો તો અમે બે બે જે પહેરીને ફરતા હતા અને ત્યાંના લોકોએ તો ખાલી એક જેકેટ અને અમુક એ તો પહેર્યા પણ નતા કે રોજના ટેવાઈ ગયા એટલે એમને એટલી ઠંડી ના લાગે.
હા સાચી વાત છે ને ત્યાં નહીં મજા આવે આમ બધા ફરવા જવાની ને બધા તેને ફેમિલી સાથે જવાની વધારે મજા આવે કે આમ જોડે હોય ને તો કઈ ટેન્શન બી નહીં કે ઘરે વહેલું આવવાનું કે આમતે એ લોકો જોડે હોય તો વધારે મજા બી આવે.
હમ અમે તો છે ને ઓનલાઈન પેલું મેક માય ટ્રીપ એપ્લિકેશન નહી આવતી મોબાઈલમાં
હમ હમ
એમાંથી બધું અમે જો ને એમાં કેટલું બધું એ લોકો પ્રોવાઈડ કરે છે કે ફ્લાઇટથી માંડીને તમારી હોટલ છે તમને ગાઈડ જોઈતું હોય કોઈ લાઈક કે આપણે ફરીએ છીએ ક્યાંકને આપણને એ જગ્યા વિશે માહિતી જોઈતી હોય તો એના માટે ગાઈડ છે અને એટલું બધું એ લોકો પ્રોવાઈડ કરે કે આપણેે એક જ એપ્લિકેશન માંથી બધું કરી શકીએ અને એમાં ડિસ્કાઉન્ટ એટલું મળે કે તમને આમ એટલું ટેન્શન જ ના રે આપણે પહેલા તો શું હતું કે ક્યાંક ફરવા જવું હોય તો પહેલાં તો ટેન્શન એ જ મોટા મોટી કે આપણને હોટલ મળશે કે નહીં કારણ કે પબ્લિક વેકેશનમાં એટલી બધી ફરવા જતી હોય કે મોસ્ટલી હોટલ ફૂલ હોય પણ આ તો આપણને પહેલેથી જ ખબર પડી જાય કે આ મતલબ મતલબ તમને હોટ મળશે કે નહીં મળે.
હા કેમકે ઓનલાઈન જે વસ્તુ તો ટેકનોલોજી વધી ગઈ છે એટલી બધી કે એના લીધે બહુ સરળ બની ગયું છે તમને કંઈક જવું હોય તો ત હમે ઓનલાઈન જ બુકિંગ કરી શકો છો કંઈક રહેવું હોય તો તમે ઓનલાઈન જ ત્યાંથી ત્યાંનું ફૂડ બી ત્યાંની જે કલ ચલશે ત્યાંનું બધું જ તમને બહુ ઇઝીલી પ્રોવાઈડ થઈ જાય અને તમને મળી જતું હોય છે.
હમ અને અમે તો પાછા છે ને ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ જોઈ હતી મતલબ અમે સુધી જ રાખેલી કે ત્યાંની ફેમસ જે ફૂડ મતલબ જગ્યા હા એ રેસ્ટોરન્ટસ એમાંમાં તો અમે બધા એમાં જમવા ગયા હતા ને અમુક ફૂડ કેહેવાય ને કે એકદમ સારું હતું રીલ્સમાં જોયલું એ પણ અમુક જે રીલ્સમાં જોયલું એટલું ભંગાર ખાવા કે અમારા પૈસા બગડ્યા.
એટલે એવું ના હોય જેમ કે આપણે એવું બધું માને છે કે આધુનિક યુગ ચાલી રહ્યો છે તો એમાં જે બધુ વસ્તુ ફોન મોબાઈલ પેલું કેવાય ને કે રીલ અને રિયાલિટી બહુ અલગ હોય છે એટલે એવું જ કંઈક હોય છે.
હા એ આ વાસ સાચી છે કારણ કે બધું જોયેલું મતલબ સાચું હોતું નથી આપણે રિવ્યુઝ ને બધું પહેલા ચેક કરવું જ જોઈએ ખાતા પેલા.
હમ સાચી વાત છે બધું તો તમને. લોસ્ટ સ્ટાર હોટલ મતલબ ચેનરલ વ્યૂઝ ઓછા હોય જેની રેટિંગ ઓછી હોય બધું તો તમને બહુ ઇઝીલી મળી શ.
હમ. અને અમે પછી, કરીને ઘરે આવ્યા કાલે. તમે ગયા ત નહી?
બસ અમે બી જઈને આવ્યા છી અમે બી તીર્થધામ આપણે અંબાજીને બધે ફરવા ગયા હતા. અને માઉન્ટ આંબોદમ વધતી ગયા છે ત્યાં બી બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું, અને ત્યાં અમે ગયા તો પહેલો ફર્સ્ટ ટ્રેન થઈ હતી તે તો વરસાદમાં ખૂબ જ મજા આવી ગઈ એમ બહુ જ મજા. આવી ગઈ.
અરે વાહ સરસ મને પણ ધાર્મિક જગ્યાઓ એ જવું બહુ ગમે પણ અમે છે ને બે મહિના પહેલા જ બધે ફરીને આવ્યા ત એટલે પછી આ વખતે થોડો પ્લાનમાં ચેન્જ કરીને અમે ધાર્મિક સ્થળોની જગ્યાએ ક્યાંક પહાડ ઉપર જવાનું નક્કી કર્યું.
અમે ગયા હતા અંબાજી તીર્થધામ છે ને ત્યાં તો ત્યાં કેવું કે ગબ્બર ચડીને જવાનું હોય અને નીચે માતાજી છે બિરાજમાન પણ પહેલાં ઉપર ગબ્બરે ગયા હતા અને બહુ મજા આવી મતલબ એનો બી એક્સપિરિયન્સ કંઈક. અલગ જ છે તીર્ધામોનો બી તો મતલબ એવું મતલબ ધાર્મિક એની પાછળ બહુ મોટી રહસ્યમય વસ્તુઓ છુપાયેલી હોય એ બધું ત્યાં જઈને તો જ ખબર પડે અહીંયા બેઠા બેઠા ઘરે કંઈ ખબર ના હોય ત્યાં જઈએ તો ત્યાંના લોકો થ્રુ જે આપ આપડાને બધું સમજવા અને જાણવા મળે ને બહુ અલગ વસ્તુ હોય
બિલકુલ બિલકુલ અને તને કોઈ એવો અનુભવ યાદ છે કે તમે આમ ફરવા ગયા હોય અને કઈ કક થયું હોય મુશ્કેલી આવી હોય કે કઈ એવો સીન?
ના મુશ્કેલી તો નહી પણ અમે ગયા હતા ને અંબાજી તો પહેલા તો અમે ચડતા હતા ને બપર તો વચ્ચે વાંધરો એકઈ ગયો તો એ તો બધાનો સામાન હતો ને બધું ખેંચી ખેંચીને લઈ જતો હતો તો એટલી બીક લાગતી હતી જવામાં અને પાછો વડી પાછા અમે ગબ્બર ઉતરતા હતા ગબ્બર ઉ ત્યા પછી ત્યાંથી નીચે શહેરમાં જવાનો રસ્તો પહાડો વાળો આ ગોડ ગોડ પાહાળની રોડ તો ત્યાંથી અમારો જે બસ વાળા ડ્રાઈવર તેટલુ ફાસ્ટ ચલાવે એટલું ફાસ્ટ ચલાવે અમને એવું લખતું ચુ કે હ હમણાં ખાઈમાં ના પાડી દેમને
હમ ડાન્સો ફુન્ની યાર
યેસ્સ
હમ અમારે પણ એવું થયુંતું
અને એટલી બધી ઓનલાઈન શોપિંગ કંઈ મેં તો જવાનું હતું તો આ મંગાવું પેલું મંગાવ્યું એટલા બધા ડ્રેસીસ મંગાવયા વેસ્ટર્ન વેડ મંગાયા બુઉ મ મ મજા આવી કે હા મસ્ત મત સન આ્યા બી ખરી તો બહુ મજા આવી
કેટલા ની ખરીદી કરી તેં
આમ તો ઘણી બધી કરી છે એ દસ હજાર ઉપરની જ કરી દીધી તી
ઓ સરસ અમે પણ કરી હતી પણ અમારે તો વચ્ચે મંગાવેલા હતા એટલે ઘણા નહોતા મંગાવ્યા પણ થોડા બહુ ગરમ કપડા ને એવું મંગાવી તું
બરોબર છે બરોબર છે
મારે એવું જ થયું તું એક સીન યાદ આવ્યો જો અમે બધા ફ્રેન્ડસ જવાના હતા ફરવા માટ હા આબુ તો અમારે ટ્રેન હતી અ કંઈક જોય ને છ સાડા છ વાગ્યાની ટ્રેન હતી તો અમે ઘરેથી એકચુલીમાં લેટ થઈ ગયું તો અમે સાડા પાંચ નીકળ્યા બરાબર અને અમારે સ્ટેશન એટલું દૂર નહતું અમારા ઘરથી પંદર મિનિટનો હતો રસ્તો તો પણ અમે અડધો કલાક પહેલાં નીકળ્યા ભણી એમાં થયું શું કે અમારે છે ને બધામ બાઈક પર જતા ત રેપિડો કરી હતી અમે
હમ હમ
તો મારું જે બાઈકમાં મતલબ જે ભાઈ હતા મતલબ જે રેપિડો વાળા એમનું બાઈક પંચર થઈ ગયું અને અમે સવારે વહેલાં ગયા હતા તો છે એના રિકષા પણ ના મળે તો અમે લેટ થઈ ગયા એક ભાઈ કે કે પાંચ મિનિટ લાગશે હું બદલી દઉં છું ટાયર આમ તેમ પછી અમારે શું થયું કે એકચ્યુલી અમે બે જ જણ હું અને અમારી બેન જતા એટલે બીજું કોઈ હતું બી નહી તો એને કહીએ કે મૂકી જાાવ ભાઈ તો અમે પહોંચ્યા ત્યાં સુધી તો ટ્રેન ગાયબ જ હતી ગતી રતી આવીને અમારું આવું ટ્રેન ન જવું
હમ સારું સારું ચલો હ બીજી વાત આપણે પછી કરીશું
હા હા ચલો ચોક્કસ બાય